હલો.
હલો.
કેમ છો?
બસ મજામાં.
હમ આજ આપણ મોબાઈલ ના ફાયદા અને ગેરફાયદા વિ ચર્ચા કરવાના.
હમ
તમ ચાલ છે
હા
હમ દ આજના સમયમાં મોબાઈલ વગેર જીવ જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. શું વાત હમ અને મોબાઈલ નો તો ફાયદો બી છે મોબાઈલ
હ તો પણં
હા તો મોબાઈલ નો આપને કોઈ પણ વ્યક્તિને સેકન્ડોમાં સંપર્ક કરીશ હમ શકે છે
હમ
હમ અને વિડીયો કોલ થી વિદેશમાં રહેતા પરિવાર સાથે પણ તમે વાત કરી શકો છે
હમ અને ઇન્ટરનેટ થી જલ્દી કામ પણ થઇ શકે છે.
હમ હા તો વાત છે. મોબાઈલ ન મોબાઈલ થી તો તમે ઓનલાઈન અભ્યાસ મીટિંગ બેંક ના કામ કરી કર કર હમ.
પાડસી ગી સબકી એસી હૈ.
હમ તમે ઓનલાઈન શોપિંગ કરી શકો.
હા
હમ હા તો છે અને તમને તો આવડા તો મોબાઈલ રેવાથી તો ગૂગલ પર તો કોઈ બી માહિતી સેંકડો માં જ મળી જવાની.
હા
હમ તમને કઈ નવા જ શહેરમાં ગયા તો તમે રા રસ્તો ખોજવા માટે બી મોબાઈલ કામ પડે.
હમ
હમ તમારું શું કવ છે
સાચી વાત છે.
હમ તમે મોબાઈલથી તો ઈમરજન્સી માં બી તમને કામ પડે મોબાઈલ તમે ઈમરજન્સી માં એમ્બ્યુલન્સ ને બોલાવી શકો હમ અથવા તમે પરિવાર તુરંત ફોન કરી શકો કે ભાઈ એવી એવી વાત થઈ ગઈ છે.
ઓનલાઈન ક્લાસ પણ કરી શકાય.
હમ હમ શું વાટે તમને મોબાઈલ ના ફાયદા છે કે હમ
હા મોબાઈલ ના ફાયદા તો છે જ
હમ
હમ
તમે તો પેલાના જમાનામાં તો મોબાઈલ હોતા જ નહી તો તમે ત્યારે તો ફોટો કાઢવાનો વિષય જ નથી આવતો આવડા તો મોબાઈલ અ આવી ગયા તો તમે સુંદર સુંદર ફોટો લઈ શકો વિડયો પણ બનાવી શકો
હા મોબાઈલ થી કામ બધું કામ ઈઝી કરીઈ શકે
હા આ વાત છે
હમ
સોશિયલ મીડિયા થ્રુ તમે દુનિયાના સા જોડાઈ શકો શકો ઓ દૂર વસેલા તમારા મિત્રોને તુરંત સંપર્ક કરી શકો છો
હા
હમ અને મોબાઈલ ના તો ગેરફાયદા બી અનેક છે જેવા ફાયદા છે તેવા ગેરફાયદા બી છે
હા
શું વાટે ત તમને દેખો ઘણા લોકોને તો મોબાઈલ જોઈ આ તો બરાબર નથી મોબાઈલ નું વ્યસન લાગી જાય આ રીતે થી તો મોબાઈલ વાપરું નહી જોઈએ તમે વાપરો પણ કામ માટે વાપરો મારું તો આય કવ છે તમને શું વાે એ ના આપ
હા આજકાલ ને બધાને ફોન તો જોઈએ જ છે ફોન વગર રેવાતો જ આમ
હમ એટલે સમસ્યા નો બિગાડ થાય છે સમય નો બગાડ થાય વિદ્યાર્થીઓ ન અભ્યાસ નથી થવાનો તેનું વિદ્યાર્થીઓ ન ધ્યાન નથી લાગવાનું અભ્યાસ પર મોબાઈલ હાથ માં રહેવાનું હતુ આજકાલ તો જે એમાં આ તો બધી મોટી સમસ્યા બની ગઈ છે મોબાઈલમાં લાન લાન બાલક તો તે ગેમ રમવામાં વ્યસ્ત રહે છે તો તે શાળા નો અભ્યાસ ભી નથી કરવાના
હા અને મોબાઈલ થી સ્કેમ પણ થઇ શકે છે એમ.
હા તો બરાબર વાત છે તમ. મોબાઈલ થી તો આજના જમાનામાં ઘણા સ્ કેમ થવાના તમે મોબાઈલ પે કોઈ બી ઓટીપી દે આવવાનો તો કોને ખબરથી જ આપવાનો.
હમ
ના તો તમારો સ્કેમ થઈ જવાનો આ તો એક ગેરફાયદો છે
હા
તમને માલુમ છે મોબાઈલ નો ડિસ્પ્લેમાં તમે મોબાઈલ જો જાસ્ત વાર લો કે જોવાના તો તમારા આંખો ના ત્રાસ ભી થઈ જાય
હા નંબર પણ આવી જાય છે
આખ ખરાબ હોય આખ ખરાબ થઈ જાય. બીજું તો તમારું જે આપનું ગરદન હોય ને
એ પણ એ હા દુખાવો થાય એ.
હા ડુકા હોતા હ ત્યાં
હા આજકાલના તો નાના નાના છોકરાઓને પણ ફોન જોઈએ જ છે આમ. કોઈ પણ ક્રિયા કરતા હોય ને તો ફોન જોઈએ જ એમને.
હમ પણ તમે જો જા સવાર મોબાઈલ દેખવાના તો તમાર માથું સુ્ધા દુખવાનો ત્રાસ થઈ જાય..
હા અને આપણે સમય નો બગાડ પણ કરી શકીએ એમ એમાં
હમ. મોબાઈલ તો દેખો સારો જ છે પણ આપણ નિયમ નહી કે તાકી તે વાય ખરાબ બી છે. પણ લોકો શું કરવાના આજકાલના લોકો ડ્રાઈવિંગ કરતા હોય કે મો મોબાઈલ ચલાવવાના એ તો નહી વાપરવું જોઈએ.
હા એ તો વ્યક્તિ ઉપર ડડીપેન્ડ કરે કે એમને એક મતલબ ફોન કયા. કામમાં યુઝ કરવો જોઈએ ના કરવો જોઈએ એમ.
હમ્મ. આજકાલ તો સાઈબર ક્રાઈમ નો તો ઘણું વધી ગયું પણ
હા એ તો એવુજ જ સ્ટેટ્સ માં ડિસ્ટ્રિકમાં એવું જ હોય જ છે.
હું
રોજ કિષા બનતા જ હોય છે.
હું હું હા તો વાત છે.
હમ
જે કોક મોબાઈલ જેમ શિક્ષણ માટે ઉપયોગીછે. કેમ્પમાં તમે મનોરંજન ભી દેખી શકો તમારો હમ
કુછ શીખી પણ શકયા આપણ એમ
હા આતો સાચી વાત છે તમારે
હમ
હમ નાના નાના દુકાનો દારો મોબાઈલ તો ખુબ જ ફાયદાનો છે તે લોકો તેના એડ કરવાના અલગ અલગ વોટ્સઅપ વ જેવા સોશિયલ મીડિયા આપે તે તેને આ લાખવાના. તેનો ઘણો ફાયદો થાય.
હા
આને મોબાઈલ તે આ આજના એમાં તો મોબાઈલથી જ ઘણું બધું આદત થઈ જાય. તો બધાઓને તો સારો જ છે મોબાઈલ
હા
જલ્દી કામ પણ આપડા જે ઘંટાનું કામ હોય એ જ ઈઝીલી થઈ જાય.
દેખો આજકાલ તો તમારું ડિજિટલ પેમેન્ટના ખુબ સરળ બની ગયું છે. પેલાના સમયમાં તો તમને બેંકમાં જવાઆનો- પછી ત્યાં નંબર લગાડવાના પતીવ તમારા કામા થવાના
પેમેન્ટ કરવાનું હોય કે પૈસા લાખવાના હોય કોને તો ઈનામાં તમારો સમય નો ખુબ બરબાદ થાય.
હા
હમ મારું તો એવું જ કવું છે કે તમે મોબાઈલ વાપરો પણ આ એની એક લિમિટ અ કરી દો એ મોબાઈલ જાસ્ત કરીને નહી દેખવામાં આવે અને નાના નાના બાળકોને તો તમે મોબાઈલ આપોય નથી જોઈએ
હા એ પણ સાચી વાત છે
હમ ઓકે તમે દેખો અ મોબાઈલથી એવો કામ કામ કરી શકો કે ઓ મેં મોબાઈલથી બેંકિંગ તો થયું ગયું હા તમને કઈ જવાનું હોય તો તમે ટિકિટ બી બુક કરી શકો ને મોબાઈલથી. પણ આ ફ્લાઇટ નો ટિકિટ બુક કરી શકો ટ્રેન નો કરી શકો બધા જ વસ્તુ આ પેલેના સમયમાં તો તમને તે ત્યાં જઈને તમને ટિકિટ મળવાનું નહી મળવાનું આ બધુ દેખવું પડી આવડા તો તમારું મોબાઈલથી જ સમજી જાય કે તમારું ટિકિટ પેન્ડિંગ માં છે કે બુક થઈ ગયું કેન્સલ થવાનું આ બધું તમને મોબાઈલ માં જ સમજી જવાનું
હમ ચલો બાય જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
હ